કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું. બીજું બતાડો શું ચાલી રહ્યું છે?
બસ એકદમ શાંતિ છે તમે કહો તમારે કેવુંક ચાલે છે?
મારે તો બઉ સરસ ચાલી રહ્યું છે બસ આવ્યા ફરી કરીને આવ્યા મને ફરવાનો ખુબ જ શોખ છે તમને છે?
મને ભી. ફરવાનો બઉ શોખ તો તમે કઈ કઈ જગ્યાએ જોઈ છે. અ ગુજરાત છે ગુજરાતની બાર.
હા હા મને છે ને નવી નવી જગ્યાઓ જોવાનું અને નવા લોકો સાથે મળવાનો ખુબ જ શોખ છે એટલે તમે પૂઇછું તો અ હું ગુજરાત ફરી ચુકી છું રાજસ્થાનમાં પણ ફરેલું છે મહારાષ્ટ્ર ફરેલું છે અ પછી મધ્યપ્રદેશ ગઈ છું આમ મતલ મતલબ જયારે સમય મળે છે હું ફરવા નીકળી જ જાઉં છું મને બહુ ગમે છે ફરવાનું. એટલે અ શું થાય છે કે ફરવાથી છે ને મન મન એટલું પ્રસન્ન રેય ને કે પૂછો જ નહી.
હા. ફ્રેશ થઈ જવાય હે ને.
હા. કારણ કે રોજિંદા કામ તાજ માં એટલા આપડે વ્યસ્ત હોય છે ને જીવનમાં કે એવું કંટાળી જઈએ આમ. કેઈ શકીએ આપડે તો થોડો સમય હા એટલે થોડો સમય કાઢીને છે ને ફરવા જવું જ જોઈએ તો આપડે પણ ફ્રેશ થઈ જીએ અને ફરી વાર પછી આપડા એ કમાં કામમાં આપણને રુચિ લાગે.
હમ એમાં ફરીને આવો પછી તમને કામમાં ક
એને હા હા એનર્જી મળે કે ચાલો આ અઠવાડિયે ફરી આવી હવે તો બે ત્રણ મહિના હું કામ કરી દેવા
હમ ના ખરેખર સાચી વાત છે તમને મહારાષ્ટ્રમાં કયા કયા કઈ કઈ જગ્યાઓ જોઈ છે?
મેં અ મા ના હું તો વધારે કરીને છે ને મને અ કુદરતી સ્થળો જોવાનું બહુ ગમે છે જ્યાં પહાડ હોય, દરિયા હોય એ મને વધારે ગમે છે અને આપડી એ જે છે ને આ આપણા સંસ્કૃતિકના હોય છે ધર્મ સ્થળો હોય છે એવું બધું મને બહુ ગમ ગમે છે તો હું મહારાષ્ટ્રમાં આપણા જે ત્રણ જ્યોતિર્લિંગ છે એ મેં પતાવી દીધા છે પછી પુણેના અ પુણેમાં એક સિંહઘડ કરીને એક કિલ્લો છે એ કિલ્લો મેં જોયું છે પછી પુણેમાં ડબલ્યુ સેટ છે અ એ એમના મેં દર્શન કર્યા છે અને મુંબઈ તો ઓલમોસ્ટ મેં બધું ફરી જ લીધું છે મુંબ ઈમા હા તમે ક્યાં ક્યાં ગયા છો ફરવા? મુંબઈમાં શું છે આપણે ગેટ ઓફ ઇન્ડિયા છે ને તાજ હોટલ છે ને જુહ છે ને ઈસ્કોન છેને બસ એના પૂરતું કઈ ખાસું કઈક છે નહીં બો
હ હ ના અવે મારો નેક્સ્ટ જે ડેસ્ટિનેશન છે હવે એ મુંબઈ પછી ગોવા છે અત્યાર સુધીમાં મારા અ મેં છેને મોસ્ટલી અ દમણ છે ગુજરાત એમાં દીઉ અને રાજસ્થાનની વિઝિટો કરી છે.
અરે સરસ સરસ હા દમણ તો અમાર તો બહુ સરસ છે અને મેં પણ ગુજરાત મા આપણે સૌરાષ્ટ્ર તરફ છે, અમદાવાદ તરફ છે આ સાઈડ મેં પણ દર્શન કરી આવી છું અને ફરી પણ આવી છું દીવ દ અ દીવ ના દીવ ફરી આવી છું. આપણે દ્વારકા તરફ, સોમનાથ તરફ, સારંગપુર તરફ
મે અત્યાર સુધી લાઈફમાં બે વખત જોયું છે.
તમે જાવ એટલું ઓછું છે.
અ દ્વારકા થોડી મારા માનવા પ્રમાણે ત્યાં થોડી ગંદ કી છે જે મને થોડું સેટ નથી થાતું હા અને હા જે એવું મને મેં હમણાં જ હજુ બે એક વરષ પેહલા ગયો હતો. બટ ત્યાં થોડી ગંદકી અને મને શું છે થોડા વધારે ક્રાઉડ હોય તો અ સેટ થતું નથી એવું છે એટલે હું એવા સ્થળ પસંદ જ નથી કરતો કે ત્યાં બહુ વધારે ક્રાઉડ હોય.
મને પણ છે ને વધારે ક્રાઉડવાળી જગાએ જાવાનું ઓછું ગમે તેમ તમે કીધુંને પેહલા કે જ્યાં શાંત હોય શાંત હોય
હમ્મ હમ્મ મને એકદમ એ રીતના જ કુદરતી હોય નેચરવાળું અ જેમ કે દરિયો છે. પહાડ છે અ કોઈ બી એવી જગ્યા કે જ્યાં માત્ર પીસ જ હોય. તે જગ્યાએ વધારે વધારે મજા આવે. ત્યાં જરૂરી નથી કે કોઈ મતલબ ત્યા જરૂરી નથી. કે પછી આ કોઈ ફરવાનું સ્થળ. છે શું છે.
હા એ વાત તો તમારી ખરે છે જ્યાં આપણને શાંતિ મળી બે ઘડી બેસી ગયા. ત્યાં ગમેલું.
સૌથી બેસ્ટ લોકેશન તો એ છે કે. કેયાં મોબાઈલ નો ટાવર ના આવે.
હા એ વાત પણ છે તો જ શાંતિ મળશે અને તો જ આપણે પ્રાકૃતિક અનુભવ લઈ શકીશું.
હા.
તો જ આપડણે ત્યાંનો મજો લઈ શકીશું ને. દક્ષ તને તો જ આપે આપડા સરાઉન્ડિંગ. આજુબાજુ શું છે એનો આપણે એન્જોય કરી શકીશું.
હ કારણ કે શું મોબાઈલ હોય તો પછી તમે. અ જ્યાંથી જે છોડીને આવ્યો ત્યાં ત્યાં પાછા જતા. તાર્યો. તમે ક્યાંય બી આવ્યા હોય જેમ કે દીવ છો, દમણ છો, ગોવા છો એકસ વાય ઝડ કોઈ બી જગ્યા પણ જો. ફોન સાથે હશે તો તમારે. ત્યાં જ્યાંથી આવ્યા એ.
કેવું પણ સાચું એટલે ફરવા જાવ તો. ફોન તો ઓફ કરી દેવાનું.
ફરવા જાય એટલે તો મોસ્ટલી તો આમ તો ફોન ડૂનો ડિસ્ટર્બ ઉપર જ હોય એટલે વાંધો આવે નહી. અને એમાંય ક્યારેક ક્યારેક. અ જગાઓ પણ એવી હોય કે જ્યાં લોકેશન જ ના આવે. ન એ વધારે બેટર છે. તો તમે કચ્છ જોયું છે. કચ્છ પ્રણો.
અને એમાં જોવાની ઈચ્છા હ ડિસેમ્બરમાં પ્લાન કેન્સલ થઈ ગયું ગયા ડિસેમ્બર વિચારશે જોવાનું.
અચ્છા. કચ્છમાં કેવું છે કચ્છ જે વ્હાઈટ. ણ કેવાય એ તો મેં હજુ જોયું નથી. કચ્છમાં ઓલમોસ્ટસ્ટ હમણાં ગયો તો કચ્છમાં ફરવાનું છે સારું છે. આપડે આપ પેલું અ મંદિર છે ને માતાનો મઢ કેવાયને ત્યાં સુધી. પણ ન્યાં થોડા રસ્તાઓ થોડા ખરાબ છે. અને ત્યાં છે ને જે સૌરાષ્ટ્રમાં જેવું મળે છે ખાવા તેવા રોડ-રસ્તા ઉપર હોટેલ સે બધી તો બઉ ઓછું છે.
એ તો છે જ. આપડા ગુજરાતમાં જેવું ખાવાનું મળે કશે નઈ મળે. ઇવન આપડે સોરી સોરી. એ આપડે હુ શું કવ મધ્યપ્રદેશ જાવા યા મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે. ત્યા ખાવાનું આપડને નઈ ફાવે. આપડને ગુજરાત અને રાજસ્થાન ત્યાં જ ખાવાનું બેસ્ટ મળે છે. મારા મતે એમ કેવું માનવુ છે.
તમારા માટે અત્યાર સુધીની બેસ્ટ જગ્યા કઈ લાગે તમને.
અ જગ્યા તો ફરવા માટે તો હવે શું કેવું મન તો બધી જ ગમે મને જ્યાં લઈ જાવ ઓછું છે. અ એવું છે. તો મન તો બધું જ ગમતું જ હોય છે. મને વધારે કઈ છે ને હિલ સ્ટેશન વધારે સારા લાગે છે.
અચ્છા. મને તો મોસ્ટલી રાજસ્થાન વધારે ગમે ખબર નઈ શું કઈક કનેક્શન છે ત્યાં કે છેવું હોય. રાજસ્થાન જાવ તો કઈક વાઈટસ જ અલગ આવી જાય.
હા, એ વાત તો તમારી ખરી રાજસ્થાનના લોકો જ એટલા સરસ હોય છે કે અ ત્યાં ગમી જ જાય છે. આપડને. ત્યાંના અ ત્યાં આપડે જીએ માઉન્ટ આબુ જઈએ. પછી અ શું કે આપડે ઉદયપુર જઈએ, જેસલમેર જઈએ પુર જઈએ, જોધપુરનો કિલ્લો છે. ત્યાંનો મહેલ છે. હ એ બધું જોવાનું કઈ અલગ જ મજો હોય છે. અને રાજસ્થાનમાં તો આપડે મેવાડ તરફ જઈએ તો કેટલાક બધા અ એવા એવા રાજા-મહારાજાના અને સ્ટોરીઓ રાજસ્થાનમાં જોવા મળે છે. વધી અને ત્યાંના ધાર્મિક સ્થળોની વાતો કરીએ તો અ કેટલા બધા છે. ખાટુસામ છે, સાવરિયા શેઠ છે, સાલાસર બાલાજી છે, એવા બધા કેટલા મતલબ એવા પ્રસિદ્ધ મંદિરો પણ છે ત્યાં.
હા ખુબ સારા પ્રસિદ્ધ મંદિર. છે, અને ઘણી બધી ગુજરાત ની પબ્લિક અહીંથી. ત્યાં વિઝિટ કરે છે.
હા હા એ તો છે, જ અને રાજસ્થાનમાં ફરવાની સાથે સાથે ત્યાંનું ખાનપાન પણ બહુ સરસ છે, બધું જ ત્યાંનું બહુ સરસ છે, અને રાજસ્થાનમાં તમે ઠંડીના સમય પર ના જાઓ તો એ ત્યાંનો માહોલ જ એકદમ અલગ. ગચ ખુબ સરસ છે. ઇન ફ્યુચર અગર તમારે રાજસ્થાન ફવા જવું હોય તો તમે જેસલમેર જરૂર જજો એ પણ તમે ઠંડીના મોસમમાં જજો તમે. મજા પડી જશે.
તો ઓલમોસ્ટ બધી સિઝનમાં મેં રાજસ્થાન ફરી લીધું છે.
હા હા હ આમ.
અ મોસ્ટલી. શું કેવાય જયારે ગાડી લઈ ને નીકળી. એટલે સમજો ને કે ગાડી આપોઆ જે બાજુ વળી જતી હો ને એવું લાગે.
મતલબ કઈક તો છે રાજસ્થાનમાં તમને આમ કે ગાડી ત્યાં.
હા એટલે ખબર નહ કઈ. એવું કનેક્શન છે, પણ જેવી છે, બઉ મજા આવે ત્યાં વાઇટ છે, એ. હવે એનું તમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન શું છે.
હવે છે, જગન્નાથપુરે હવે ક્યારે બોલાવે એ જોઈએ મેં તમને કીધું મને ધાર્મિક સ્થળો જવાનું બઉ તો મારા પ્લાન એ જોતા હોય છે, કે ક્યાં તો હવે આ વખતે વિચાર કર્યો છે, કે ત્યાં જાય હવે આપણા વિચાર નથી થતું એ જયારે બોલાવશે ત્યારે જ
હમ હમ બરાબર બરાબર.
જોયું છે, આપણે વિચારો આપણને નહી બોલાવે એમની મરજી હશે તો આપણને બોલાવે. કારણ કે મારું. હા દ્વારકા જવાનું મારું સો ટકા નક્કી હતું મારા ટિકિટ બની ગયા બધ અને ચાર દિવસ પલા કે એમનું નહી ઈચ્છા હતી મને બોલાવાની પછી બે મહિના પછી પોતે જ બોલાવી બે મહિના પછી.
છે.
હેલો